હલો બસ મજામાં તમે કેમ છો
હું બી એકદમ મજામાં હ આજે મને એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર વાત કરવી છે ડિજિટલ યુગમાં મુસાફરી કેટલી બદલાઈ ગઈ છે તેના વિશે
વાહ બહુ જ સરસ ટોપિક છે ખરેખર મોબાઈલ મેપ્સ અને સોશિયલ મીડિયા એ ટ્રાવેલિંગને સંપૂર્ણ રીતે બદલાવી નાખ્યું છે
પહેલાના સમયમાં લોકો કાગળના મેપ્સ વાપરતા હતા
હા અને લોકો રસ્તા પૂછતા પૂછતા ડેસ્ટિનેશન સુધી પહોંચતા હતા
હવે તો ગૂગલ મેપ્સ વગર લોકો ઘરની નજીક પણ ભૂલી જાય છે
બિલકુલ સાચું કહો છો
તમે ટ્રાવેલ કરતા વખતે સૌથી વધુ કઈ એપ વાપરો છો
હું ગૂગલ મેપ્સ, હોટલ બુકિંગ એપ, ટ્રાન્સલેશન એપ અને વેધર એપ વાપરું છું
હું પણ લગભગ આ બધું જ વાપરું છું
મોબાઈલ હવે ટ્રાવેલ કંપનીઓ બની ગઈ છે
હા એક જ ડિવાઈસમાં મેપ, કેમેરા, ટિકિટ, પેમેન્ટ અને કોમ્યુનિકેશન બધું આવી ગયું છે તો આપડે કંપનીએને એને જરૂર કહી શકીએ
હા પેલા રેલવે સ્ટેશન પર લાઈનમાં ઊભું રહેવું પડતું હતું
હા હવે મોબાઈલથી સેકન્ડસમાં ટિકિટ બુક થઈ જાય છે
સોશિયલ મીડિયા પણ બહુ મોટો ફેક્ટર બની ગયો છે હવે
હા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જોઈને લોકો ડેસ્ટિનેશન પસંદ કરે છે
પણ ક્યારેક સોશિયલ મીડિયા રિલેટેડ કરતા અલગ પિક્ચર બતાવે છે
એ પણ સાચું છે બધી જગ્યા ફિલ્ટર્સથી સુંદર લાગે છે
થયું છે
હા રાજસ્થાન ના ઘણા પ્લેસીસ પણ ટ્રાવેલનો અસલી આનંદ ફોનમાં જોવા કરતા અનોખો આંખોથી જોવામાં છે
બહુ સરસ વાત કરી છે તમે
આજે લોકો ફોટો લેવામાં એટલા બિઝી હોય છે કે મુમેન્ટ એન્જોય કરતા નથી
બિલકુલ લોકો ફોટો પહેલા ખેચે છે અને પછી જગ્યા જોવે છે
ડિજિટલ ટેકનોલોજી એ સેફ્ટી પણ વધારી છે
હા લાઇવ લોકેશન સેન્ડ કરી શકાય છે આપણાથી હવે
હા ઈમરજન્સીમાં પણ હેલ્પ મેળવી સરળ બની ગઈ છે
હા ઇન્ટરનેટ મોટી સુવિધા છે આપડી માટે
ઓનલાઈન રિવ્યુઝ પણ બહુ યુઝફુલ હોય છે હા
હા ને બીજા ટ્રાવેલર્સના એક્સપિરિયન્સથી ડિસિઝન લેવામાં આપણાને મદદ મદદ કરે છે
પણ દરેક રિવ્યુ પર આંધળો ભરોસો કરવો જરૂરી નથી
બિલકુલ નહીં ફેક રિવ્યૂઝ પણ હોય છે અમુક
તમે ઓફલાઈન મેપ ડાઉનલોડ કર્યું છે ક્યારે
હા ખાસ કરીને હિલ સ્ટેશનમાં
હા ઇન્ટરનેટ વગર મુસાફરી મુશ્કેલ લાગે છે
થોડી લાગે છે પણ ઇમ્પોસિબલ તો બિલકુલ નથી
મને લાગે છે કે લોકો ટેકનોલોજી પર વધુ ડિપેન્ડન્ટ થઈ ગયા છે
હા આજે લોકો પોતાની ઓબ્ઝર્વેશન સ્કીિલ ઓછી વાપરે છે
પહેલા લોકો યાદ રાખતા હતા કે કયા ટર્ન લેવાનો
હવે જીપીએસ બધું કરી આપે છે
પણ ડિજિટલ યુગે ટ્રાવેલિંગને અફોર્ડેબલ પણ બનાવ્યું છે હ
હા ઓનલાઈન કમ્પેરિઝનથી પૈસા બચી શકે છે
હા મારા માટે બેલેન્સ સૌથી ઇમ્પોર્ટન્ટ છે
એટલે ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવો અને અસલી મુસાફરીનો આનંદ પણ લેવો
હા ડિજિટલ પેમેન્ટે પણ મુસાફરી બહુ સરળ બનાવી દીધી છે
હા હાવે કેસ સાથે વધુ ફેરવું પડતું નથી
હા મોબાઈલ વોલેટ અને યુપીઆઈથી ઇન્સ્ટન્ટ પેમેન્ટ થઈ જાય છે
બિલકુલ હોટલ રેસ્ટોરન્ટ ટેક્સી બધું ઓનલાઈન પે થઈ જાય છે
પણ બેકઅપ તરીકે થોડા કેશ સાથે રાખવા જોઈએ
હા કેટલીક જગ્યાઓ પર નેટવર્કની પ્રોબ્લેમ હોય છે
તમે ટ્રાવેલ પ્લાનિંગ કેટલા દિવસ પહેલા કરવી ગમે
હું લગભગ બે અઠવાડિયા પહેલા બધું રિસર્ચ કરી લઉં છું
સોશિયલ મીડિયાથી રિસર્ચ સરળ બની ગઈ છે
હા પણ ઓવર રિસર્ચ પણ ક્યારેક પ્રોબ્લેમ બની જાય છે
એ કઈ રીતે
લોકો એટલા બધા વિડિયો જોઈ લે છે એકચુઅલી જગ્યા સરપ્રાાઈઝ નથી લાગતી.
બહુ ઇન્ટેસ્ટિંગ પોઈન્ટ છે.
મુસાફરીમાં થોડું એક્સાઈટમેન્ટ અને મિસ્ટ્રી પણ હોવું જોઈએ જરૂરી જ છે.
હું ટ્રાવેલ કરતા વખત ફોનનો સ્ક્રીન ટાઈમ ઓછો રાખું છું.
બહુ સારી હેબિટ છે તમારી તો.
હું દરરોજ એક બાય કલાક માટે સોશિયલ મીડિયા બંધ રાખું છું.
એથી અસલી એક્સપિરિયન્સ વધે છે.
હા, તમે ફોટો લેવું ગમે છે?
હા, પણ હું દરેક મુમેન્ટ રેકોર્ડ કરતો હોઉ નથી.
મને પણ મેમરીઝ દિલમાં સ્ટોર કરવી વધુ ગમે છે.
કઈ મેમોરીઝ કેમેરા કરતાં પણ વધુ સુંદર હોય છે?
ટેકનોલોજીથી લેંગ્વેજ બેરિયર પણ ઓછો થઈ ગયો છે.
હા ટ્રાન્સલેશન એપ બહુ મદદ કરે છે.
હા. બીજા રાજ્યોમાં ટ્રાવેલ કરતાં આ સુવિધા ખૂબ ઉપયોગી છે.
બિલકુલ કોમ્યુનિકેશન ઈઝી બની જાય છે આપ માટે.
સાચી વાત સોશિયલ મીડિયા એ હિડન પ્લેસીસને ફેમસ પણ બનાવી દીધા છે.
હા, પણ એનાથી ઓવર ક્રાઉડિંગ પણ વધી ગયું છે.
હા, ક્યારેક શાંત જગ્યાઓ પણ ભીડથી ભરાઈ ગઈ છે.
એટલે જ રિસ્પોન્સિબલ ટ્રાવેલર બનવું બહુ જ જરૂરી છે આપણે.
રિસ્પોન્સબલ ટ્રાવેલર એટલે શું?
એન્વાયરમેન્ટનું ધ્યાન રાખવું, ગાર્બેજ ના ફેંકવું અને લોકલ કલ્ચરનું સન્માન કરવું.
બહુ સરસ ડિજિટલ ઇન્ફ્લુઅન્સ સાથે રિસ્પોન્સિબિલિટી પણ હોવી જરૂરી છે.
હા બિલકુલ.
તમને લાગે છે કે એ આઈ પણ ફ્યુચરમાં મુસાફરી બદલશે?
હા, પર્સનલ ટ્રાવેલ અસિસ્ટન્ટ બહુ કોમન બની જશે.
એટલે જ એ આઈ આઇટીનયરી પણ બનાવી આપશે.
આ બજેટ ઇન્ટરેસ્ટ અને ટાઈમ પ્રમાણે સજેશન બનાવશે.
હા, પણ અંતિમમાં ડિસિઝન તો માનસને જ લેવાનો હોય.
બિલકુલ, ટેકનોલોજી ગાઈડ કરી શકે છે પણ મુસાફરીનો આનંદ આપણે
ખૂબ સાચી વાત કહી તમે.
હા
સાચી વાત છે. જ્યારે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરતા આવડતું નથી, ત્યારે આપણને ઘણી પ્રોબ્લેમ થતી હોય છે બુકિંગથી લઈને બધી વસ્તુઓમાં.
હા, તમારી વાત બિલકુલ સા